બ
હ તમે જમી લીધું.
હા જમીલીધું તું
હા મે અત્યારે જયમો
હારું
હમ
શું જયમુ
હ મને કઈ શાક વાક નહી કઈ હું તો દૂધ ને રોટલી ખાઈ ખાઈ લીધું
મને બી બહુ ભાવે દૂધ ને રોટલી દહી રોટી તો હું બો ભાવે
હા પણ મને શાક વધારે અત્યારે ની ગમયા કરે ખવાનું એટલે ઓછું ખામ મેં દૂધ એટલે ખાઈ દીધું હા તમે યુ પી આઈ યુઝ કરો
ની ભાઈ હું બનાવું બેન્ક છે પણ બનાવું બનાવાનું મરે એ ટી એમ ની મલે છે ની ની મારો મોટો ભાઈ યુઝ કરે
ની મને રેફર કરીને પૈહા કમાવું હતું એટલે કેયા કરું
મેં એટીએમ માટે ગઈ હતી
હા કયું બેંક છે તમારું
યુનિયન
હા તો મને ખબર બડોદરા બેંક રહે તો બહુ મગજ મારી
હા ને એ તો ચાર રસ્તા પર છે પણ જવા માટે ની આપે ને એટલે ની
અરે ની એટલે કાય બી હોય પણ બો કંટાળ આવે
બરોદા બેંક છે મારાં પર બેંક છે
અરે કઈ ભી કરે ને તો એ પેલા કેય કે ફોર્મ ભરો તે કરો તે કરો તે એટલે બો મગજ મારી કરે
વન નંબરમાં જાઓ બો મે મને ખબર છે મેં ગેયલી હતી
હમ એટલે તે બેંકમાં ની જવાનું એસ બી આઈ તો થોડું હારું છે પણ તેમાં ભી આવું જ કરે
એસું પ્રાઇવેટ વાળું છે ને હારું રહેશે જે ગવર્મેન્ટ વાળા ને એ બો
એસબીઆઈ બી ગવર્મેન્ટ જ છે
ને ગવરમેન્ટ છે એસ બી આઈ
હા તે જ ગવર્મેન્ટ શે એસ બી આઈ
યુનિયન બેંક તો ગવર્મેન્ટ ની પ્રાઇવેટ છે બેન્ક
હા પ્રાઇવેટ તે તો પછી કેમેરા
હા મે તો એક દિવસ ગેલી હતી મારાં કામ થઈ ગયા
મારું તો અડધ અડધા દિવસમાં કે ના રેંગમાં થઈ ગયલું હતું બધું એક કલાક સુધી ની લાગે તને
હા બલ
વડાપાઉં તો
એ એટીમ મા
અત્યારે હ જગ મે તમે રેફર કરા પછી તમે પાર્ટી આપો ગેરંટી મારી
ઠીક છે, હું કરું
અત્યારે સોમવારે સવા કે બેંકમાં અઉન્ટ ખોલાવા તો મેં નાથે જવા હવા બોલો તમે
હું બોલું ભાઈ હું ખાવા માટે દે જોવું શું શું છે. કોલેજ હારુ જ છે ને?
હા કોલેજ તો સારું છે બ ટીચર લોકો થોરા સારા ની મળે એવા
હા ક્લાસ વગેર હારુ ને?
હા
ગ્લાસ વગેરે હારું ને?
હા સારું જ છે.
શું બોલે તું?
સારું છે એમ ક્યાં કરું સારું છે. એ કોલેજની જે પાછળ ગાર્ડ ગાર્ડન છે ત્યા બેસી શકીએ?
હની
હ નિ ખાડા હું તો ની ગઈ
નહી મને લેક્ચર બંધ કરીને બેસું છું એટલે
આ તો બેસી રશે કઈ નહી હું તો કેન્ટિનમાં ચાલી જાઉં
કેન્ટીનમાં બેસી ને તો સર આવી જાય કોઈને કોઈ તો પછી તમને કેઈ ક્લાસ માં જાઓ.
હા
આઈ કાર્ડ નથી એટલે અમે બચી જઈએ ત્યારે આઈ કાર્ડ આવી જશે પછી ખબર પ આ લોકો બીકોમ ઇંગ્લિશમાં છે તો પછી ક્લાસમાં આવીને અભશે
હ
તને અમિત સર જે છે તે કેવું લાગે?
હા
ઈંગ્લિશ ના જે સર છે.
ઓહ બો હારું છે અમિતસર.
હા સારા તો છે પણ મને બહુ કંટાળો જેવા હ લાવેે એટલે એકદમ પોતાના મસ્ત મગનમાં રહે. કોણ શું કરે કઈ હમજ નહી પડે એવું લાગે.
સિન્સિયર છે કો હસતો વસતો વગેરે કઈ ની કરે
એવું રહે કે એમને કોઈ રિસ્પેક્ટ જ નહી મળે અને આચોડી છે એ તો
નને રિફેટ તો બોજ છે એના
હા પણ સ્ટુડન્ટમાં એવું. જયારે ભણાવવા આવે ને તો ક્લાસમાં કોઈ એમનું રિસ્પે રિસ્પેક્ટ જ નહી કરે.
હા
હા મા ક્લાસ કે એવું બડીમાં બી આવ જ છે.
એ મારા ક્લાસમાં તો એ ની કરે
તમારા ક્લાસ મારા ક્લાસમાં ને પછી બીબ ના જે ફ્રેન્ડ મળેલા ને મને તે કેહેતા હતા કે આ છે ને જોોડી છે પણ અમા ક્લાસમાં કોઈ રિસ્પેક્ટ જ નહી મળે બધા પોતાના મસ્ત વાતો કરતા ર ફોન યુઝ કરતા ર કલા હવે તો લખે નહી આવું જ કે
ઘ ના ત ખ મારા ક્લાસમાં તો આવે તો એવું નહીં, કરે
તમે રિસ્પેક્ટ જ કરતા
હા અમારા ક્લાસમાં આવે તો ભણાવે મસ્ત વાતો વાતો કરે બધા ટીચર છે.
નમસ્તે ખ્યા ચાલાાગે જોઈએ અત્યારે નવું નવું છે, એટ હા કોઈ બી આરોગ્યમા
હા
એક વર્ષ પછી જોઈએ કે કોણ ત હારુ છે, કોણ કેવું છે.
હા
વિચાર કરુ કે આ કોલેજ ટ્રાન્સફર કરી લે બીજા કોઈ કોલેજમા
હા. હા તો કર લેજે.
ની વાપીમાં ની વાપીમાં અમણા વાપીથી નીકળવાનું છે.
તો વલસાડ
હ જોવાય જોવા એટલે
હ તેવી આવે
તો વાપીમાં જ છેને
હમ બીલી મોરા બો આગળ નવતારી છોડી પાછળ નવસારીથી પાછળ જ છે.
અ મને લાગે અયાજ છે.
બીલીમોરામાં મેં ગેતો હતો ને તો બોઉ મસ્તી
હમ્મ
ખબર બીલીમોરામાં એક તો સોમનાથ મંદિર છે. બો હારો હારુ છે, મંદિર અને ત્યાં જે લાગે ને મેળો બો હા મેં તમને ક્યાં કરુ
હા હા‌
એટલે અ તા મેળુ લાગે બોઉ મસ્ત લાગે. મેળામાં તો ની ગલો પણ મેળા પેલા અમે ગેલા હતા. મે અત્યારે તો શિવરાતિ પણ જ લાગે. એ તો શિવમેળામા બોઉ મસ્ત
શિવરાત્રિમાં કેમ નવરાત્રિમા
નવરાત્રી નું મેળો તો પાનેરામાં લાગે. અરે મેળો જેવો જે તે ઝુલા વગેરે ની હશે.
તોની મજા આવે
હા ની આવતે પણ જોવામાં બો મજા આવે. બો ભીડ રેય.
હમ્મ
આખા વલસાડમાં સૌથી વધારે તાજ ભીડ રેય.
જાહુ
જોઈને જોજો ને કેટલુંક મસ્ત લાગે લાસ્ટ દિવસે ને આખા આખા નાડી જાગ્યા જાગ્યા. આખી નાઈટ અજત તે લોકો ગરબા કરતા રેય પણ રાતના જોજો હ. તો જોવામાં હારું લાગશે દિવસમાં તેનો કઈ મતલબ ની રેશે.
રાત્રે જવાનું ખુબ મજા આવે મેળોમત રમુસે રાત્રેય મજા આવે ને.
હા. પણ કોઈ કોઈ દિવસમાં બી હારું વાગે ને. વિડીયો બનાવવાથી તે બધું ફોટો મોટો ફોટો માટે
અહીંયા ભી લાગે નવરાત્રિમાં અમ્બે માતા મંદિરમાં.
મેડો નું લાગે પણ બસ ગરબો જ થાય એવું ને?
હા.
હા મેં આવાનુ છે નવરાત્રી. જેમલા જોવા આવા રમવા નહીં.
હમ હમ આવજે મને ખબર કરજે જ્યારે આવશે ત્યારે.
હા મારી બહેનો તો અત્યારે વાપસફ્ટ થઈ ને તો ચનલ ઘરે રોકાઈ જવા. ત તો પ્રેન્ ના ગેરે
હા.
હા.
આરુ ખૂબી. મારે તો બિલ્ડિંગમાં થશે તો હું નહી જાઉ. અમે મતા મા ક્યારે ક્યારે જાાવ.
હા તમે લો છો મોટા માણસ બિલ્ડિંગમાં જ કરવાના
તમને કહો મારા ઘરની જસ્ટ બાજુ માં. તે ગરબો થાય ઉબરગામ ન સૌથી બેસ્ટ ગરબો જ તે બાજુમાં થાય. રામ રાતના બે વાગે સુધી જાગું.
તને ગરવા આવે.
નહી નહી નહી નહી.
મને આવડે.
એક બેસ સ્ટેપ આવડે બસ તેને આગળ કઈ નહિ આવડે. ઈસ્કૂલ માં અરજત માં હતું ને ત્યારે હા તમારા ફ્રેન્ડ છે ને તે લોકો કેતા હતા કે ચાલ ચાલ ચાલ પણ મેની ગયો.
હું તો રંમી મેં તો બચપનથી આહી હ જરૂરથી લકે
આ ગલશ ને વધારે ગમે તો એ લોકો રમશે જ
મને દાંડિયા વગેરે બધું આવે
ચાલો તો મૂકો પાછે અત્યારે
હા.
હેલો.
ઠીક છે બાય.
મૂકુ.
હા. હા.
હા બાય.